હ હા જય શ્રી કૃષ્ને કાકી.
જય શ્રી કૃષ્ણ બોલો મજામાં.
મજામાં હા સોધરમાં જાય છો હવે તમે. સ્વધ્યામાં જાઓ છો હવે તમે? હલો? કાકી મજામાં?
હું મંદિરમાં હર મંદિરે જ જઉં છું તમારો ફોન આવ્યો તમારા ફોન હા બોલો બોલો
એટલે શું છે સવારે છે ન પા પાંચ વાગે ઉઠું ને પછી બાથરૂમ બાથરૂમ જવું ફ્રેશ થવું એટલે મારે સાડા પાંચ થઈ જાય કોઈ વખત સાડા પાચ ભી ઉઠું? ને ફ્રેશ થઉં પોણા છ થઈ જાય પોણા છ વાગે નીચે ઉતરું હું
હમ હમ
પછી ખાવાનું મનાવું ને એટલી માં સાત વાગી જાય
હમ
પછી સાત વાગે ટિફિન લઈને જાય ને
હા હા
એટલે પછી સવાર એ લોકો જાય ને પછી આ છોકરાનો બનાવ ડબ્બો
હમમ
એનું ઘરુંશ નિશા માટે નાસ્તો ભરું અને ડબ્બો ભરુંને પાણીની બોટલ ભરી રાખું બેગમાં નાખી દઉં ડબ્બો ને બધું કપડાં બપડા સાઢી અને પછી ઉપર આવું ને પછી આને સાડા સાત વાગે ઉઠાડુ એ લોકો સાત વાગે જાય ને પછી આની બધી જ તૈયારીઓ સંપૂર્ણ કરી અને પછી સાડા સાત વાગે ઉપર આવું સાડા સાત વાગે એને ઉઠાડું
હમ
અને પછી એને નવડાવું બરસ કરાવું કપડા પહેરાવું તૈયાર કરુ દૂધ પીવે એટલી વાર મા કાકા આવી જાય એને લેવા ગાડી વાળ એમાં આઠ થઇ છે અમારે
હમમમ
તો પછી ટાઈમ ના મળે વાત કરવાનો એને નિશામાં જવાનું હોય ને તો તો શું આજે એની નિશામાં રજા છે. તો મારે સાતથી આ આટલું મલી ગયો ટાઈમ એવું સમય મળી ગયો વાત કરવાનો તમારા સાથે એમ બાકી તો મારે સ થી આઠાઈની તૈયારી કરવાની હોય પછી આઠ વાગે જાય ને પછી હું નાવા જઉં નાવ કરું પછી નીચે જવું દૂધ પીવું હા આઠ વાગ્યા પછી નીચે જઉં ને પછી ના આઠ વાગે આવુ નાવું પછી નાહીને નીચે જઉં દૂધ પીવું બિસ્કીિટ ખઉં
અહ
એવું ને એમાં મારે સાડા આઠ થઈ જાય પછી દાખા ઘરની ઝાપટ ઝૂપટ કરું ને નવ વાગે મારા સાસુ આવી જાય
હાં
થી પછી એમને નાસ્તો પાણી આપવાનો ને તો પછી શું એવું એટલે રોજ સુતાય સમય નથી મલતો આજે સમય મલ્યો છે એને નિશાડમાં રજા છે ને
હાં હાં
તો આજ કલાક સમય મલી ગયો તો મે કહ્યુ તમારા સાથે વાત કરી લો એમ
હા બરાબર બરાબર અમને બી આજે રવિવારના લીધે જ સમય મળ્યો છો અમ તો નં સવાર સવારમાં વતો ટાઈમ અને કીધો હવે આ જો બી તમા જોડે વાત કરી લઉ થોડો માઇન્ડ રીફ્રેશ થાય મગજની આમ શાંતિ થાય એટલે મેં કીધું થોડું થોડું વાત કરીએ તો આપણને સારું લાગે એમ બીજું તો કઈ નઇ
તમે શું અમદાવાદમાં છે.
ના ના હજુ અમદાવાદમાં જ છે હા અ હજુ ટિકિટ નથી થઈ
હજુ નથી થ ટિકિટ કેટલા દિવસ એ એમને અમદાવાદ ગયા.
આ દસેક દિવસ જેવું થયું
હા હા હા અને અઇયાં કેટલા દિવસ થયા.
અઇયાં પંદર એક પસરા
મા હ હા હા
બસ આ વા વા ના કઈ આપી નહી મળતી નહી અત્યારે બજાર માં કઈથી રાકરી મળશે.
હા મળી જશે તમે અમણાં અમદાવાદ સુધી તમારે મોકલાવી હોય તો મોકલાવી દો.
જોવું હ બજારની તો ખું ખબર પડે. હા વિચારે એવો છે. જોઈએ હવે. હમ હમ જોઈએ!
તમારા ભાઈ ભાભી મજામાં છે? તમારા ભાઈ ભાભી મજામાં છે? અને તમારા મમ્મી પપ્પા?
આજુ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી બધે જ ફરી આવ્યા.
એવું એમ.
ઓ બહુ સરસ છે. ત્યાં તો ફરવાનો બધે પરિસર. હા હા!
તો બદ્રીનાથમાં શું છે?
બદ્રીનાથ ના મંદિર છે ને નારાયણનું.
એવું એમ હા હા! અને ગંગોત્રીમાં કયા ભગવાનનું મંદિર છે?
ગંગોત્રી ને યમનોત્રી માં ગંગા અને જમુના નદી છે. એટલે ત્યાં. ફરવાનું સરસ છે. હરિદ્વાર પછી એવી તો બધું ફરી આર્યા.
હા હા હા!
હમ!
અરે તમારા મમી પપ્પા મજેમા.
હો મજામાં મજામાં. બીજું તમે બોલો.
બસ શાંતિ છે.
શાંતિ છે ને.
હા આજે તો રવિવાર હે.
આજે મૂકી દજો તમારા બાબાની ઘેર અમારા.
હા! પણ આજે તો એ જ રવિવાર છે ને, તો એના પપ્પા સાથે. તે જસે તે ટ્રેનમાં બેસો રલગાડીમાં.
અમે લઈ જઈશું. તમે મોકલજો તો ખરી.
હા! તો એવું કરીશું.
સાંજે બપોરે હોવને તો બપોરે મૂકી જજો.
હમ્મ હમ્મ.
તો પછી છે ને એને અમે રમાડીએ ને થોડું
હા કેવીશે કાકાની તબિયત હવે
કાકા ને વાગયુ તું ને પગ મા સળીયો
બીજું તમે બોલો બીજુ શું છે નવીનમાં?
કાકાએ પગમાં સરયો વાગ્યો હતો ને એ હવે સારું થઈ ગયું?
હા એ તો પેલું ચાલેને નવું ઇન્જેક્શન મરાય ને એટલે સારું છે. હમ્મ.
બરાબર હા. આ હમણાં તો અંયા મીકમાં બહુ સારો સેલ લાગ્યો છે.
શનિવાર હે તો પછી બધી તે તહેવારો આયા એટલે સેલ આયુ હમ્મ.
જય માતાજી માં બી સારા છે.
હા હા હા અમારે હા. કાલે શનિવાર તો ને એટલે પછી બેસ્ટી ગ્રુપની મિટિંગ કરે ભરાય એટલે અમે પાંચ છ જણીઓ બેસીએ હોટલા મીટિંગ કરીએ આવતા આવતા રાત્રે તો બાર સાડા બાર જેવું થઈ જાય પછી વાતો કરીએ ખીખી ખાખા કરીએ થોડોક ટાઈમપાસ કરીએ આ રવિવાર છોક કરાને રજા હોયને એટલે પછી ની રાતે બેસીએ
આ લોકો હમ્મ બઉ મજા આવે એક બીજાની ઉડાવાન હા બીજું બીજું તમે બોલો માર તો બઉ સરસ ગ્રુપ છે. ગ્રુપમાં એટલી આવે ને પાંચ છ જણા પાંચ જ જણા છે ને તો બહુ મજા આવે એમ પછી હમ્મ. બીજું તમારા શું આવી
એ એ તો હમણાં જ ગયો
મારે હજું ગયા જ નહી ત્યાં આવતા આવતા નવ સાડા નવ દસ
હા. મારે સાસુ સાડા નવ થયા સાડા નવ દસ વાગે આવશે હવે હા મારા સાસુ સસ નવ વાગે આવશે હા.
ત્યાં સુધી તમારે બધું કરવા પરવારી જઉં કે બધુ જ કપડાં બપડા પતી કશું ના થાય હમ્મ.
હા કાલે મને આવ્યો તો ફોન મૈત્રીનો
એવું
કે હા એ લોકો ફરવા ગયા છે ઉદયપુર
હા હા હા.
તો તો મને પૂછવા ફોન કર્યો હતો કે ઉદયપુરમાં કઈ કઈ જગ્યાએ અમે ફરીએ કઈ જગ્યાઓ સારી છે એમ
હમ્મ હમ્મ હમ્મ હમ્મ
તો પછી મેં કીધું કે અહીંયા અહીંયા જજો આ સારું છે એમ
હા હા ઉદયપુરમાં તો રિસોર્ટ જ વધારે છે રિસોર્ટમાં જ રહેવાનું કરવાનું ખાવાનું પીવાનું ત્યાં જ બધા મજા આવે ઉદયપુરમાં તો હમ્મ
વિલા લઈ લઈએ તો બી ચાલે એમાં તો
હા ત્યાં લકીનેક છે પછી ઉપર એક ચડવાનું છે ને એ બી બઉ સરસ છે.
બાહુબલી
બાહુબલી સ્પોર્ટ છે પછી આપડે અહિયાં શું કેવાય આપ એક કિલ્લો છે ત્યાં જવાની બઉ મજા આવે હા બાહુબલી હા પાડાઉ બલી છે ને એ બી સરસ છે બી સરસ છે ઇરોટ બી સરસ છે ત્યાં તો આમ આપણે રહેવા કરવાની બહુ મજા આવે ઇરોટમાં તો બધી આપણને મળે હવા સાર સુવિધા બહુ સરસ ત્યાં રહેેવા કરવા
આપડા ભાઈ ભાભી બી આયા છે એમની સાથે હો હા હેમંતભાઈ ને ભાભી બી આવ્યા છે એ બંનેની સાથે ઉદયપુર
અચ્છા એવું
તમાર હા તો મને પૂછ્યું મૈત્રીએ કે કઈ કઈ જગ્યાએ ફરીએ તો મે બધી જ જગ્યાઓના નામ એને જણાવ્યા
પનેથી
હા
હમ અને રહેેવા ખાવાની બી બહુ સરસ વ્યવસ્થા છે બહુ મજા આવે ત્યાં
હમ તે છે ને કાલે રાતે નનીકલ્યા શનિવાે રાતે તો સવારે તઈ પહોંચ્યા અને એક પહેલાં ગયા એ લોકો સાવાયા સેઠ
રલા
હા તો રવિવાર અને આજ રાત્રે નીકળી ગયા
હમ
હા એમને સવારે સવારે સેઠને એમના દર્શન થઈ ગયા એમ તો પછી હવે દર્શન કરીને ઉદયપુર ફરીને આજે રાત્રના પાછા ફરી જશે એવું તો ખાલી સોમવાર સવાર થી બધા ધંધે લાગી જશે એમ કામે
હ હ હ હ હા બરાબર છે ચલો
હમ
હ તો ભાઈ બી મને ફોન કર્યો હતો કે કઈ કઈ જગ્યાએ જઈએ શું સારું છે ફરવાનું બધું આપણા ભાઈઓ પૂછ્યું પછી ભાઈ એ કીધું બધું એ મૈત્રીને કહી દે એમ હા એમને કઈ દેવું કેહેતા હતા હમ શાકભાજી વાળા બી આવતા હશે નહીં હમણાં સવાર સવારમાં તો તમારી પાસે બહું સારા મળે નહીં તમારી ઘર આગળ?
હમ્મ. હા સરસ મળે તાજું-તાજું, ઠીક છે ચલો, જય શ્રી કૃષ્ણ.
હા, હા જય શ્રી કૃષ્ણ.